હલો મજામાં તમે કેમ છો.
બસ મજામાં મજામાં કેમ આજે યાદ આવી
કંઈને સોશિયલ મીડિયા પર તમારું અકાઉન્ટ જોયું એટલે યાદ આવી ગઈ.
ઓહ હો હો સાર સારું બોલો બોલો
કેવું ચાલે સોશિયલ મીડિયા વા તમારુ
સારું ચાલે પણ અમુક વાર તો કેવું ક્વેશન થાય કે સોશિયલ મીડિયા સારું છે, કે ખરાબ
મારો ભી એજ સવાલ થાય.
હા
મારા મતે તો સોશિયલ મીડિયા આજના જ સમયમાં ખુબ જ ઉપયોગી સાધન છે.
હા કહી શકાય.
તેના દ્વારે આપણે દુનિયામાં કોઈ પણ ખૂનામાં બેઠેલા લોકો સાથે સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ.
હા સાચી વાત છે.
અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ લાભદાયક છે.
હા
કારણ કે તે લોકો ઓનલાઈન અભ્યાસ કરે છે નવીન માહિતી લે છે અને શૈક્ષણિક વિડીયો દ્વારા એ લોકોને ઘણું શીખવા મળતું હોય છે.
હા એ તો ઘણી શાંતી વા અને સોશિયલ મીડિયા તો આજના યુગની આમ સૌથી મોટી શોધમાંનું એક છે. તે આપણને આમ સમગ્ર વિશ્વ સાથે જોડે છે પરંતુ જો એનો આમ સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે સમય સંબંધો અને માનસિક શાંતિ પણ છીલવી શકે છે.
સાચું કયું તમે હું તમારી વાતથી સહમત છુ.
હા
સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે એટલું એના ઘણા નુકસાન પંચ
હા સાચી વાત
જેમ કે આજકાલ લોકો કલાકો સુધી મોબાઈલમા મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેના કારણે એ લોકો ન અભ્યાસ પર ધ્યાન ઓછું રહે છે. અને સમયનો પણ બગાડ થાય છે.
હા એ તો સાચી વાત છે અને આજના સમયમાં તો લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરતા જ હોય છે વિદ્યાર્થી ઓથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય છે, ફેસબુક લઈ લો ઇન્સ્ટાગ્રામ લઈ લો વોટ્સઅપ લઈ લો યુટ્યુબ લઈ લો અને અન્ય પ્લેટફોર્મ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા લોકો સાથે પડવાર માં આપડે સં-સંપર્ક કરી શકાય છે.
હા, સાચું કયું તમે. પણ અહ ઘણા લોકો સોશિયલ મીડિયા પર દેખાવળ દેખાડો પણ કરે છે. ખોટી માહિતી અથવા તસવીરો શેર કરે છે જેના કારણે ગેરસમજ ફેલાય છે.
હા એ તો સાચી વાત છે.
સોશિયલ મીડિયાનું વધુ પડતું વ્યસન માનસિક તણાવ, ચિંતા અને એકલતા જેવી સમસ્યા તેઓ પણ ઊભી કરી શકે છે.
હા, સાચી વાત છે. અને શું છે બોલો બોલો. સોશિયલ મીડિયા ના આમ ઘણા ફાયદા પણ છે કે તે માહિતી મેળવવા નું ઝડપી માધ્યમ છે. પછી વિધાર તે તમે કીધું તું પેલા કે ઓનલાઈન અભ્યાસ કરી શકે છે પછી નવી કોઈ સ્કીસ હોય એ પણ શીખી શકતા હોય છે. અને દુનિયાભરની જે શૈક્ષણિક સામગ્રી છે એનો પણ લ લાભ લઈ શકતા હોય છે.
સાચું કહ્યું તમે. સોશિયલ મીડિયાને કઈ રીતે વાપરવું એ આપણા પર આધાર રાખે છે.
હા સાચી વાત છે.
જો સોશિયલ મીડિયા નો યોગ્ય રીતે આપડો ઉપયોગ કરવામાં આવે તો તે ખુબ ફાયદાકારક બની શકે છે.
હા સાચી વાત છે.
કારણ કે આજકાલ ઘણા લોકો એ લોકોનો વ્યવસાય પણ સોશિયલ મીડિયાના થ્રુ ચલાવેે છે. વિદ્યાર્થીઓ માટે બી ઓનલાઈન કોર્સ હોય અમુક લોકો તો વ્ર વર્ક ફ્રોમ હોમ પણ કરે છે.
હા એ પણ છે.
મુશ્કેલની સમયમાં લોકો એકબીજાને મદદ કરવા માટે પણ સોશિયલ મીડિયાનું ઉપયોગ કરે છે.
હા, આમ હાજર રહી છે.
હા. એટલે સોશિયલ મીડિયાનું ફાયદા પણ છે અને નુકસાન પણ છે.
હા. અને આ કટોકટીના સમયમાં પણ સોશિયલ મીડિયા ખુબ ઉપયોગી સાબિત થાય છે. કુદરતી આફતો છે રક્તદાન છે આરોગ્ય સંબંધિત માહિતી છે અથવા અન્ય જરૂરી સૂચનાઓ ઝડપથી લોકો સુધી આપડી પહોંચાડી શક કીએ છે. સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પણ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ થાય છે.
સાચું કહ્યું તમે પણ સોશિયલ મીડિયા ખાસ કરીને યુવાનો માટે વધુ પડતો ઉપયોગ નુકસાનકારક બની શકે છે.
હા.
કારણ કે આજકાલ લોકો બધા અહ પોસ્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે તો એકબીજા જોડે સરખામણી કરે છે. જેના કારણે લોકોમાં આત્મવિશ્વાસ ઘટે છે. અને સોશિયલ મીડિયા પર સાઈબર ક્રાઈમ છેતરપિંડી વ્યક્તિ ગત માહિતીની ચોરી પણ જોવા મળતી હોય છે.
હા, સાચી વાત છે. આપડે એમ કઈ શકીએ કે દરેક શિક કાની બે બાજુ હોય, એમ આવી રીતે સોશિયલ મીડિયા ને પણ ફાયદા અને નુકસાન, એમ બે સિક્કાની બે બાજુ જેવું છે.
હા, સાચું કયું તમે.
હા.
કારણ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની સાચી કે ખોટી તપાસ કરવી જોઈએ.
હા.
ને મારા હિસાબે તો દરરોજ મર્યાદિત સમય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.
હા.
જેથી આપડે આપડા મિત્રો જોડે પરિવારના લોકો જોડે વધુમાં વધુ સમય વિતાવી શકીએ. આપડા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકીએ.
હા, સાચી વાત છે. અને આજના યુવાનોમાં તો એક મોટી સમસ્યા એ જ છે કે તેઓ સોશિયલ મીડિયા પર બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરવા લાગે છે.
હન, સાચુ કયું તમે.
હા, લોકો માત્ર પોતાની ખી ક્ષણોની પોતાની ખુશીની ક્ષણો જ શેર કરે છે, જેને જોઈને ઘણા લોકો પોતાના જીવનથી અંત અસંતુષ્ટ થઈ જાય છે. આથી તણાવ ચિંતા અને ત્વવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.
હા, સાચું કયું તમે
હા.
સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે કરવું જોઈએ. જેમ કે, વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વાપરવું જોઈએ, નવા કોર્સીસ શીખવા માટે લેવું જોઈએ. સરખામણી કરવાથી આપડાને જ નુકસાન થાય છે, મારું એવું માનવું છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે.
ને આજકાલના જમાનામાં તો સોશિયલ મીડિયાના લીધે ઘણા સાઈબર ક્રાઈમ્સ બી વધી રહ્યા છે.
હા.
ઘણા લોકો એકબીજાને પાસવર્ડ શેર કરે છે એ બી લીક થઈ જાય છે.
હા, સાચી વાત છે.
જેના લીધે કોઈ પ્રાઇવસી જ નથી.
હા. અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ન અફવાઓ પણ આમ ઝડપથી ફેલાઈ જાય છે.
હા, ને લોકો એ સોશિયલ મીડિયાની વાતો પર વધારે વિશ્વાસ કરે છે.
હા.
જે એક બઉ જ ખરાબ વાત કેવાય.
હા, સાચી વાત.
કારણ કે મારા હિસાબે કોઈ બી અ ન્યૂઝ શેર કરવા પહેલા આપડને ખબર હોવુ જોઈએ કે કઈ વાત સાચી છે, ન કઈ વાત ખોકી છે.
હા, એ તો વાત ખરી.
અ વિદ્યાર્થીઓ માટે તો સોશિયલ મીડિયાનો સંતુલિત ઉપયોગ કરવો જ ખૂબ જરૂરી છે. અભ્યાસ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મનોરંજન અને સોશિયલ નેટવર્કિંગ માટે સમયની પણ મર્યાદા નક્કી કરવી જોઈએ.
હા સાચું કય્યું તમે.
હા.
હ કારણ કે સોશિયલ મીડિયાનો સારું અસર પણ પડી શકે આપણા પર અને તેનું ખરાબ પ્રભાવ પર સંપૂર્ણ આપણા પર પડી શકે છે.
હા એ તો ઘણું સાચું કીધું તમે, મારા મત પ્રમાણે તો સોશિયલ મીડિયા ના તો સંપૂર્ણ સારું, અને તો સંપૂર્ણ ખરાબ. એ તે એક આમ શક્તિશાળી સાધન છે જેમાં અ જેમ આપડે છરીનો ઉપયોગ કરીએ શાકભાજી કાપવા માટે, પણ થઈ શકે છે. અને નુકસાન પહોંચાડવા માટે પણ થઈ શકે છે તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણા હાથમાં જ છે.
સાચું કયું તમને.
હા.
જવાબદારી પૂર્વક આપણે વાપરીયએ તો એ ફાયદાકારક છે. ને વધારે વાપરીએ તો નુકસાનકારક છે સમય નો બગાડ થાય સ્વાસ્થ્ય અને સંબંધો માટે પણ નુકસાનકારક સંબંધિત કરે છે
હા સાચી વાત છે. અને શું છે, બોલો બોલો. અને સોશિયલ મીડિયાનો સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ ને. તો તે જ્ઞાન વિકાસ અને સંપર્ક ન શ્રેષ્ઠ સાધન બની શકે છે. પરંતુ જો તેનો અતિરેક વધારે ઉપયોગ કરીએ ને તો તે આપણા સમય સ્વાસ્થ્ય અને સંબંધોને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
હમ સાચું કર્યું તને.
હા.
તમારું એમ કોઈ તમારા જોડે કોઈ વાર એમ ફ્રોડ થયા છે સોશિયલ મીડિયા માં?
હા અમુક વાર કેવું થાય કે આપણેે જે વસ્તુ મંગાઈ ને. એ વસ્તુ એવી જાગતી જ નથી હોતી.
હમ.
ઘણા લોકો જોડે એવું થાય છે.
હા.
કઈ નઈ આગળ જોજો સાચવજો.
હા તમે પણ સારું છે.
હ સારુ સ છે.